છો મજામાં.
હા હા જય શ્રી કૃષ્ણ, મજામાં?
શું કરો છો તમે?
આ હુંકાર આપે હા તમે બોલો.
બસ મજામાં, તમે મજામાં?
હોઉ બઉ, બસ તો તમાર બીજું બોલો કેવું છે?
કેવી છે તમારી તબિયત?
સરસ સરસ, તમે બોલો તમારી તબિયત કેવી છે?
હા એકદમ સરસ ખસ બેબી ઉઠી મોટી તમારી?
ના એ ના નથી ઉઠી અજુ
હ હ હ
બધા મને હમ બીજું તમે બોલો ત
ના એ બીજ ઊંઘે જ છે.
હા હા.
હ હ હ.
બીજું ગઈ કલે તો અગિયાર કરી હશે ને
ના ના મારા ઘરમાં કોઈ નથી કરતું
હ મારા ઘરમાં બી કોઈ હો
બરાબર તમારા ઘરમાં બુધા જ કે છે.
બહ બધા કરે બીજું તમે બોલો હ નાસ્તા બનાવવાના પહેલા તો હમ્મ નઈ નઈ અમારે તો બધા કરે અગિયારસી કરે ને છોકરાઓ કરે નહીં એટલે એ લોકોનું બી જુદું બનાવવું પડે અને આપડે કરીએ એટલે કપડું બી અલગ બનાે સાબુ દાણાની ખીચડી મોરૈયો રાજગરાની પુરી કઢી પછી રાજ રોટલો હોયું બધું બ થોડી સાબુદાણાની વેફર તળી સાબુદાણાની પેટીસ બાખેલા બટાકાનું શાક હવે કેટલું બધું થઈ જાય છે પછી તો એટલું બી ત પાછા કેય હવે તો રસપુલી રસપુ
બરાબર પણ મને તો આવું બધું હોય ને એની સાથે દહી છાસ ફન તો વધારે મજા આવે
હા એ તો ખરું દહી છાાસ તો ખરા જ ને સાઈડ પર
અ
હા.
કેરીના રસ કરતાં દહીં છાસ હોય ને તો વધારે મજા આવે
હા એટલું બધું તછી છોકરા આવ તો કેમ મમ્મી હજુ તો પ્લાસ્ટિક
અહ હ.
હમ્મ
બરાબર
પડે ને આમ તો છોકરાઓને તો ભૂખ જ લાગલા કરે કે ભૂખ્યા હા ભૂખ્યા હમ્મ
હા બરાબર
હા.
હા તમારા પાછા છોકરાઓ બી અગયારસ રાખે છે એમ ને
હા મારા છોકરાઓ તો રાખે અગયાર જ કરે બધું જ કરે હવે આ થશે ને તહેવારો ગૌરી વ્રત ના થશે એટલે પછી હવે ગૌરી ચાલુ થશે હમ્મ
હ હા હા કાકીને ફોન લગાય- સવારે પાડ્યો નહી હા-
અચ્છા એમ હ
હા બેેથી ત વખત કાકીને ફોન લગાયો- તો કાકી એ ફોન ઉપાડ્યો જ ન મારો
આરા કર
હા એને બીજું પાર્વતી કાઠણી મજામાં
કે
પાર્વતી કાકી મજા ના
આજુ બ ઓ મજા માં મજામાં બધા મજામાં ને બાજુ છોકરાનેને કઈ બાજુ કરી હમણાં-
જૂનાગઢ-
હલો-
જૂનાગઢ કરી જૂનાગઢ-
હલો-
હલો જુનાગઢ કરી-
હલો કંઈ કર્યું-
એમની સગાાઈ જૂના ઘટ કરીીએ છોકરારી-
હા હા હા
એ છોકરી ટીચરસ છે એ છોકરી શીખ- શિક્ષક છે હા ના ના ખાનગી ખાનગી શિક્ષક છે.
હા
હા
હ સારું છે- બધા અમે ભણે ગણે પછી નોકરી
હા હા અને નાની બેબી ઊંઘે છે.
હઉ ઊંઘે જ છે છોકરાઓ તો હજુ ઊંઘે જ છે. બધા- હ પેલી નાની મારી- ગઈ કાલે સુંદર કંડ માં ગઈ તી તો મોડી મોડી આઈ બસ-
કેટલા વાગે આવી- સવા બાજે આઈ સવા બાજે આઈ રાતે- બરાબર-
તમારી મોટી બેબી તો- તમારી મોટી બેબી એવું કતી હતી કે રાત્રે દોઢ વાગી જાય છે સુંદરગાટ પતાવવામાં-
હા ગયા વખતે તો ગયા શનિવાર તો નહી એના આગલા શનિવાર- તો દોઢ થઈ ગયો તો આવતા આવતા એને દોઢ વાગી ગયો-
બરાબર - એટલે કાલે જલ્દી પતી ગયું હતું બાર સાડા બારે પતી ગયું હતું એમ-
હા ફટાફટ પતાવી દે એ લોકો-
હા હા હા વરસાદની ઋતુ છે. એટલે ફટાફટ પતાવી દે કારણ કે વરસાદ પડે તો પછી બધા પલળી જાય ને પાછા-
હલો
હા વરસાદ - પરે તો બધા પલળી જાય એમ હા આવે છે અવાજ આવે છે. હા અમારી સોસાયટીમાં બી- હા અમે અમારી- સોસાયટીમાં બી સુંદરકાન રાખવાનું વિચારે છે પછી તમે આવી જજો એમાં-
ભલે ભલે મને તો બહુ મજા આવે સુંદરકાંડમાં તો-
હા પર હમણાં સુંદર ખાન ના કે તો પછી વરસાદમાં બધા પલડી જાએ ને.
હ પલળી જાય બધા પણ શ્રાવણ મહિનામાં બહુ રાખી સુંદર કાંડ-
એવું હોય એમ તમે શ્રાવણ મહિનો રાખો છો?
ના ભાઈ ના આપડણે આખો મહિનો નહી કરતા પણ ખાલી એકાદ બે તહેવાર આવે એ કરીએ-
બરાબર-
હમ્મ, હમ્મ, હમ્મ. બીજું બધું બજામાં? બીજું બધું નવીનમાં તમે બતાવ?
અમારે આ વખતે વિચાર છે મારો અને મારા ઘરવાળા અમે બંને વાકો સારો મહિનો રાખી દઈએ.
હા, હા, હા.
હું તો એમાંય રાતે ખાત નથી કસું.
હા, બરાબર તો પછી સારું થઈ જાય ને એ બાને
હા, એમાં હું એક જ ટાઈમ જમું છું. બપોરે. તો પછી સરખું થઇ જાય ને.
હમ્મ, તો પછી ભૂખ ના લાગે તમે એક ટાઈમ જમો તો?
ના એ તો રાતેે પેલું મામા એ આપ્યું છે ને એ પીવું છું એમ. પીવાનું એ પીવું છું.
હર્બલ લાઈફનું એજ ને?
હા, એ પીઉું છું રાતે. તો પછી એ મેં જૂસ બોલાવી હોય રસ જેવું
હા હા હા બરાબર છે.
અને પછી શ્રાવણ મહિનો રાખવું તો હમણાં બી એક ટાઈમ બપોરે જમું છું પછી બી બપોરે એક ટાઈમ જમીશ.
તે પછી રાતે તો ખાલી દૂધ પી લઉં તો બી મારે તો ચાલી જાય.
હા, બરા
બદામ નાખી ને એલચી નાખી ને દૂધ ઉકાળીને પી લઈએ તો ચાલે ને?
હા, બહુ સરસ મજ સારું લાગે.
તો દૂધ પીએ તો શક્તિ ભી આવે ને
ઊંઘ બી આવે બરાબર.
ના શક્તિ આવે ને આપડા શરીરમાં દૂધ પીવે તો.
હમ્મ, હમ્મ, હમ્મ.
હમ્મ, મને દૂધ, દહીસ છાસ એવું બધું ભાવે જમવા કરતા તો. મારે જમવાનું ના હોય તો ચાલી જાય પર છાસ પી લો હું બપોરે.
હમ્મ, હમ્મ, હમ્મ. હા, બરાબર છે. હમ્મ, હમ્મ.
થઈ ગઈ છે ને તો પછી પાછુ ગળામાં દુખે છે હવે તો.
હમ્મ, હમ્મ, હમ્મ, હમ્મ.
હવે છાસ પીએ ને તો ગળામાં દુખે છે.
હ
ત તમારા તો ઘર અગર કેટલા બધા તાજા શાકભાજીવાળા આવે છે નઈ શાકભાજી વેચવા.
હ
પણ એમાં તો બઉ મોંઘું મળે નહી શાકભાજી ઘર આગળ તો? નહી?
હા મારી ઉમર પડા